બોલો કેમ છો
મજામાં સંંભળાય છે વ્યવસ્થિત
આવે છે આવે છે આવે છે કેમ છે ઘરે બધા મજામાં
તમારે ત્યાં
પૂછવું તું હા બસ તું બધું બરાબર છે મારે તમને એમ પૂછ કેવું થાય છે કે હવે આ પડું એટલું બધું વધી ગયું છે ને કે સ્કૂલ લના પછી તમારા બિલ્ડિંગ ના ફ્રેન્ડ હોય ફેમિલી મેમ્બર સ હોય હા ના બર્થ ડે ને એનિવર્સરી યાદ રાખવું પેલના લોકો ને જ આપડે વી શ કરતા બધા લોકોની સાથે આપડે કનેક્શન માં હોઈએ તો બધાના બર્થડે ને એનિવર્સરી ની તારી પડે છે તો તમારી પાસે કોઈ સર બધાને તારીખો અને બડે ને એનિવર્સરીની તારીખો એકદમ સા
સરસ સવાલ પૂછ્યો છે તમે અમે ના જમાનામાં ઉ તમને ઉ શું એવું તમને કહી શકું છું બાપા ની કૃપા થી મને યાદ રહી છે બધૂ થા ની બડ બહુ બધા લોકો ને યાદ રહેશે બધી જ નહી રેતી પણ બહુ યાદ રહી છે તો જયારે મહિનો ચાલુ થાય આપડી પા પાસે કેલેન્ડર તો એ કેલેન્ડર ની ઉપર તે બર્થડે છે જે એનિવર્સરી એ તા લખી રાખવાની ત્યાં તો એ મૂકી દેવાનું અને સવાર થાય ભઈ જોવાનું શું છે ભાઈ આજે કોઈની એ પ્રમાણે આપણે યાદ રાખી શક કિયે છે આપણે એક નડ બુક બના જેનો આપણે ઉપયોગ તો કેલેન્ડ તો હું તો એવી રી તેં યાદ રાખે આટલા બધાનું તમે આજકાલ આપણે સોશિયલી બહુ એક્ટિવ છે લોકો જાય છે અને હવે આપડુ છે આપ આપડુ ઓલરેડી ગ્રુપ છે આપડા હસબન્ડ નું છે આપડા બહુ બધું આખા મોટા મોટા ગ્રુપ હો હોય છે બધા નો બધી ડિટે ડીટેલ્સ યાદને ઈઝી નથી કરી શકીએ છે કેલેન્ડર નો ઉપયોગ ઉપયોગ કરો કે રાખો એવી જગ્યા કે લખી રાખ જોઈને તમે એને એ અમને યાદ રહે કે અહીંયા જોવાનું છે તે મારે લોકો જો તમે શું કરો છો તો તમે કેથી લખી રાખો છો કે પછી બી કરો છો તમે
અરે ના ગોટાળા થાય છે અને હમણાં છે ને એક્ચુઅલી બે ચાર ચાર અગત્ય ના એકદમ આપણે એમ કેવાય ને કે બહુ અંગત અમારા સબંધ મંદી હતી ગઈ અને એને કારણે અને આજકાલ પાછું એવું તો શું પેલા તમે ફોન થી બધા ને વિશ પડે કે કોને કોને વિશ કર્યું હવે આ વોટ્સઅપ અને મેસેજને ફેસબુક ગ્રુપમાં વિશ કરી ને ઘણા લોકો તો તો મને એટલા બધા નવરા હોય છે કે એ લોકોને એ પણ યાદ રે કે કોને કોને ક્યારે વિશ કર્યું તું ને ક્યારે નહોતું કર્યું. એવું તો એમાં ત્રણ એકદમ અગત્યના એકદમ આ તારીખો હું ભૂલી ગઈ અને મેં એમને વિશ ના કર્યું ને એને કારણ કારણે બોલ લગાડી ને બેસી ગયા છે ને હવે મારી સાથે બહુ જયારે આવું થયું ને ત્યારે મને એકદમ પણ થયું ને થોડુંક એમ વિચાર આવ્યો કે હવે આવું તો કેમ તમે કોઈની પાસે અપે અક્ષા રાખે કોઈ તમારું યાદ રાખે પણ હોતો નથી. તો એ એને કારણે આપણી તરફથી પ્રયત્ન કરીએ કે આવી કઈ સમસ્યાઓ ન આવે. અને જે બધું સચવાઈ જાયને સંબંધ તો વધારે મને ઈ ધ્યાન છે કે તમારું
હમ
હંમેશા ઇકો લગભગ તમારો પહેલો મેસેજ આવી જ જાય એટલે મેં તમને પ્રયત્ન કર્યો મેતો તમારી પાસે કોઈ સ સરળ રે આ લોકો એમ પણ કે છે કે તમે કંઈક ગૂગલનું પણ કેલેન્ડર રાવ્યું કિન્ડર વાપરતા હોઈએ તો તો એ મને કઈક સવારના પોર માં એક મેસેજ તમે પ્રયત્ન કર્યો છે ખરો?
હા. તો છે, ઇવન ગૂગલમાં પ્રોજેક્ટ આવે, કેલેન્ડર ફીચર છે એની ઉપર પણ તમે કઈ ઇવેન્ટ તરીકે એડ કરી શકો અલામ એડ કરી શકો છો. બુટ આપણને જોઈતી હોય જે ટાઈમે અરે માઇન્ડર જો મે તમારો અલારમ વાગશે તો તમે તમને તે દિવસ આવો ઇમ્પોર્ટન્ટ છે આ આપડે કરવાને. અને પછી કોઈક વાર લોકો ને ખરાબ પણ લાગે. કે જાય કીસ કર્યું નથી ભૂલી ગયા અને આ આપણને પણ આપે ભૂલી ગયા. તો કરવા માટે આ બધા જે ટેકનોલોજી જેના ઓપ્શનસ છે એ આપડે યુઝ કરીએ ગળે નહી કેમ કે કોઈ કોઈ કોઈ લો કે નાની વાત હોય શકે પણ કોઈ કોઈ લોકોને આપી કે આટલી મોટી વાત આજે બર્ડે તો વરસ માં એક જ તો વખત આવતા આવે છે તો લોકોને અપેટ સગા સંબંધીઓ મારા નજીક નારે માણસ ભૂલી ના જાય મારે
આટલું મો તો એ લોકોને સારું લાગે જરા. તો એ બધું બધું જતન કરવા માટે આપડે ટેક છે આ તો મે તમને કીધુ કીધું એમ કોઈને તમારા ઘર ના ને કોઈને કઇ એ રાખો બટ કાઈ મેન્ટેન કરવું જો નક્કી જ ભૂલસો રહી અમારી ફેમિલી વાત ના બાર વાગે એનો પહેલો મે આવી કાય હોય કેમ કે એની પાસે સ એક બેને પણ એજ પૂછ્યું તું જે સવાલ તમે મને પુછો તો એને મને એની નોટબુક બતાવી વતાવી કે એમાં વરસનું મે કેલેન્ડર મહિના સા તો આપડે પછી ભૂલાય નહી. થઈ જાય આપના બાર વાગે કે આ તો સવાર ના પોર આપડે કેલેન્ડર જોઈ ને આપડણે એકમ કરી.
ધોઈ નાખવા સાર સ્ટાર્ટિંગ ઓફ ધ ડેમાં પણ વીશ ગમે વારા ને અને તમે વિશ કરો એ પણ સામે વાળાને સારું લાગે. એટલે. અને થોડુંક ભાઈ આ લોકો તો કોઈ દિવસ ભૂલતા નથી. પછી આપડે પણ હક થી કોઈ એ કઈશ કરવું છે મે ભૂલવું નથી અમાર કરવી આપડે એવું હક થી બધા આપડે કઇસકતા હોઈએે ત્યારે- બરાબર ને
હા તમારે મને સાચું કવું તો મને લાગે છે છે કે તો પણ આ ડાયરી કે બુક કે એમાં લખી રાખવું વધારે યોગ્ય એટલા માટે છે. કે ક્યારેક હોય ક્યારેક બગડી ગયો. હોય કે કયું હોય તો આ બધા કારણે પણ જે બુકમાં લખેલું છે. તો આમાં મને લાગે છે કે આની સરળ પ્રીત એ બુકમાં લખેલું છે એટલે ગમે ત્યારે તમારું કઈ કે એ બધા પ્રોબ્લેમને કારણે તમારું કઈ નુકસાન નહી થાય. પણ આમાં કરી અને પછી તમારે હંમેશા એ વાત મને લાગે છે કે તમે જો એક વખત વખત વ્યું પછી તમારું રોજનું કામ ખાલી એક જ છે કે તમારે સવારે ઉઠીને તમાર કેલેન્ડર તો આ મને લાગે છે વધાર રે સર કેલેન્ડર માં જવા કરતા કારણ કે કે તમને મદદરૂપ તો થાય જ છે કે તમે જ્યાં પણ હોય હવે સમજો કે તમે બારગામ ગ ગયા છો, પડી છે. તો તમે પાછું સો મિસ થઈ શકે. તો એમાં હોય તો તમારે જતા પેલા એ જોઈ ને જવું પડે કે તમારે કયા દિવસે કોનો તો એને યાદ રાખીને વિશ કરવું પડે. કે આ બધા મને તો એને સમજાતું કે આટલું બધું પણ કે રોજ છોકરાઓનું ઓફિસ નું પરનું કામો હોય છે કે આ બધ બધા માંથી કેવી રીતે બધું ગોઠવવું ને એ ઘણું અઘરું પડે છે. તો આટલી નાની નાની નાની લાગે છે પણ સામે વાળા ની માટે છે તો અને મને એ પણ બના બધા ઓલા થેન્ક યુ અને એક જ મેસેજ નાખીને ઘણા લોકો મને ઘણા મેસેજ નાખી દે કે થેન્ક યુ બ મારા ફેમજનો ને હું આભાર માનું છું અને ઘણા લોકો એની પાછળ આભાર વ્યક્ત કરતો પણ પાછો મેસેજ લખે બોલ. પીવડવાનું મને તો એ સમજાય જ નહી સમય નાખવો શું ખરેખર યોગ્ય છે ખરો.
બધુ પોન લંબી ને છે અમારા સ્કૂલમાં એક છો છોકરોલ આર્ ક્લાસ માં છોકરા ખાતા એને વિષ કરીએ એ ઈ. એક એક જણ મેસેજ કરે કે મારી ખાસિયત થી મને અમુક અમુક બાઈ ત મારું કાઢે સ્કૂલ ની બધી આતો કાઢી ને એક એક ફિફ્ટી નાઇન લોકોને ને બધાની ખાસિયત સાથે અને કોઈ કોઈ એવા પણ છે કે ખાલી એક એક બહુ ફરક નહી પડે. પો બીસ પણ એકનોલેજ કરવું જરૂરી. પણ એટલી મહેનત લે છે કે એ એ આપડે સામે વાળા ને એવું જો એ લોકો એને માટે જોઈ તો ટાઈમ છે પણ કોઈ લોકો બધું એ લોકો. એટલી બધી તકલીફ લેતા નથી હા ચાલો ભાઈ થેન્ક યુ વિીશ કર્યું બઉુ થઇ ગયું થેન્કુ એ સૌભમાં બધું પતી જાય તે એક માણસ ના સ્વભાવ પર છે. એ એ ઇમ્પોર્ટન્ટ શું છે લાઈફ
માં થતું હોય છે એટલે હમ સામે્ય વારાાડ નક્કી સારું લાગ એનિવર્સરી વરસ માં તો આપડે એને માટે વિીશ કરવું એને સારું. એું લાગતુ પોતપોતાની રીતે બધાને મેનેજ કર કીધું આપણને જે સહેલું લાગે તે આપણે કરો ઈઝી છે જે મેનેજેબલ છે. બધું કરો મેન કામ સુખ છે વીજ કરવું જરૂરી રી છે સાચીને વાત
હા તમારી વાત સાચી છે અને તમારા સાથે વાત કરીને તો મને એ પણ સમજો તો વિશ કરવાની બાબતને તું કેવાય અગત્ય ત નહીં આપે હરીફાઈઓ ચાલી રહી છે કે હું તારાથી આગળ વધુ ને તું મારાથી આગળ વધ કે જો કોઈ એવા વ્યક્તિઓ પણ છે સાહીઠ સાહીઠ જણ ને પર્સનલ સાથે અગત્યનો મેસેજ જો વશ કરવા કરતા હોય અને જો હું રેગ્યુર તો હું જાણે ક્યાંક પાછળ રહી ગઈ એટલે આ સમયની સાથે ચાલતા ચાલતા મને લાગે છે કે આપણે કરવું હું બધું શીખી કે કેવી રીતને વિશ કરવું જોઈએ જેનાથી સંબંધ બંધો ખૂબ આભાર
થેન્ક પણ હું ક શીખી છું તો બધું મહ